હા મારો અવાજ આવે છે
હા તમારા મજા આવે છે કેમ છો ત મજામ તમારે ખેર બધે શું
હા બધા મજામાં તમે શું કરી રહ્યા છો
બસ અમે કરે છે તો તમારો ફોન આવ્યો હતો તો મને ખુબ આનંદ આવે કીધો લાવો મે દેવજીભાઈ જોડે થોડીક બે ચાર મોટા વાત કરીએ હા હાલ તો કોઈ કામ નહી કરી રહ્યા બસ ફ્રી બેઠા હતા કાર કે તમારો ફોન આવ્યો એટલે બઉુ આનંદ થઈ ગયો
સારો સારો મેં કીધું મારે થોડી માહિતી જ્યોતિથી ધંધા વિશે
હા હા.
તમારી પાસે માહિતી તો હશે જ ધંધો તમે શું હાલમાં શું ધંધો કરો છો તમે.
હાલમાં તો અમે ધંધો કરીએ છીએ અમારે ડીસા પરડી લાખણીમાં દુકાનો છે ઠંડા પીણાની દુકાનો છે એગરોની દુકાનો છે અલગ. લગ ભાઈ ભાઈ. ની અમારે દુકાનો આવેલી છે મેડિકલ આવેલી છે. તે હા તો તમારે કઈ બાબત ન. તમારે ધંધામાં જોડાવું છે કઈ લાઈનમાં પકડવું છે તમારે કઈ.
જો મારે તો એગ્રો નો ધંધો કરવાની ઈચ્છા છે.
હા.
મારા બજેટ તો દસ લાખ નું છે જો દસ લાખમાં એકરો શરૂ થઈ જાય તો સારું કેવાય. કારણ કે તમે જો પાર્ટનર થતા હોય મારા ધંધામાં તો. તું મજા આવે.
જોને અમે તમાર પાર્ટનરમાં થઈ જ તો. એક દુકાન મારા. ફારમર છે ત્યાં બહુ સારી ચાલે એવી છે ખેડૂતો ત્યાં બહુ ખેડૂતોને. ત્યાં એક જ લાઈન છે કે તમે આજુબાજુ દુકાન કરો તો અમારે સારું થાય. અને અમે દવા લ ઠે તમારા દુકાને જેટલું દૂર ના આવવું પડે.
હા. સાચી અમારે પણ અમારા ગામમાં એક એગ્રોની જરૂર છે. એટલે મારી ઈચ્છા એવી છે કે ગામમાં એગ્રો બનાો કારણ કે અમારા ગામમાં એક પણ એગ્રો નથી લોકો દૂર દૂર જવું પડે ત્યાના જો હું ગામમાં જ એકડો બનાવું તો લોકોને ઘણો ફાયદો થાય એટલે હા.
હા તો આપડે કોઈ વાંધો નહી. તો આપડે બે દુકાનો ભાળમાં છે. ત્યાં કરીએ જો તમારા ગામમાં કરું હોય તો તમારા ગામમાં તમારા અંદાજ તમારા ગામમાં કેટલી પબ્લિક હશે?
અમારા ગામમાં ત્રણ ચાર હજાર પબ્લિક છે બે આપણું ગામ તમે નામ તો સાંભળ્યું જ હશે?
હા હા તમારે ત્યાં બઉ નકંગ નો ત્યાં મેળો ભરાય છે જે રામાપીર તરીકે ઓળખાય છે જ. .
મેળો ભરાય તેજ. આ જૂની જૂની પરંપરા છે આની ન વલંગ ભગવાનની. ત્યારે લોકો એવું કહે છે. કે સાતસો વર્ષ પહેલાં ના કઈક પરંપરા છે. થી જ આ મેળો ભરાય છે સાતસો વર્ષ પહેલાનો.
હા ત્યાં એવું મેં ઇતિહાસ વાંચ્યો હતો તમારા પેપડું નો. ત્યાં કે સાડી સાતસો સો વર્ષ કે જૂનો ઇતિહાસ તે જે ચાલોર માંથી આવેલી લોકોની સેના. ત્યાં પછી યુદ્ધ. થયું યુદ્ધ જે રાઠોડું હતા જે રાઠોડું પેલા પોગ્યા અને જે બેન કહેવામાં આવે છે બેનને મારતા હતા જેમને રાઠોડું બેનને બચાવવા ગયા અને બેન ને પછી એમના ઘરે લાવી એમને ઉછેરી મોટી કરી પછી એ બાબતમાં તમારો નખમ ભગવાન નો ઇતિહાસ બણેલો હતો.
હા, હા, એટલે હવે તે જે બેનને. તે દસ વર્ષે ભાઈ બીજ ના દિવસે ચુંડી લઈને આવે છે, રાતે આવે, અને બીજા દિવસે જયારે ભાઈ બીજો ચુંદંદડી ચઢાવ છે. ત્યાં અમારા ગામમાં, તેમનું એક મંદિર પણ આવેલું. છે તેમની બેહેનનું તેથી તે દર વર્ષે આવે છે, અને દર વર્ષ દર મહિને અમારે બીજ ના દિવસે, તેમનો એક મેળો ભરવામાં આવે છે. ઘણી હજારો પબ્લિક આવે, અને બીજના દિવસે તો દસ હજાર ઉપર પબ્લિક થઈ જાય છે.
હા. જેમ કે અમાવાસના દિવસે, જ્યારે સવારમાં ચાલુ થાય, ત્યારે બપોરે ધીરે ધીરે, ધીરે ધીરે, બહુ વસ્તી વધતી જતી હોય છે. અને જેમ કે સાંજ. પડે, ત્યારે હેસણા મુડેઠા ના જારે કે જુના ભગવાન જયારે બગદર પહેરીને, તેમનું યુદ્ધ કરતા, એમ યુદ્ધ પહેરીને અને એમનું બગદર પહેરીને, ઘોડા સવારી સવારી કરીને એ તમારા પેપડું ગામમાં આવતા હોય છે. એવું મેં વાંચ્યું હતું.
મા આવે છે કે જે બખ્તર પહેરે તે બખ્તર એ જ વ્યક્તિ પહેરી કરે જેના ભ જેના પર ભગવાનનો હાથ હોય તે બગતર લગભગ સો કિલો જેટલું ભારે હોય છે. કોઈ આમ વ્યક્તિના આ વ્યક્તિ ના પહેરી શકે કે તેના તેની પર જે બખ્તર પહેરે તે ગામમાં તેને આખા ગામને જમાડવું પડે એવું કઈક પરંપરા છે, આ બે ગામમાંથી બખ્તર આવે એક મુઢેઠા અને સલાહથી બંને ગામોના રાતે ભખતર કરાવે એક બે વાગે
હા તો તમારું ગામ એટલું વિશાળ શક્તિ વાળું છે. કે જે તમારું ગામ જૂની પરંપરા સાચવીને બેઠું છે જે સાડ સાતસો વર્ષ કે જેમ કે અંગ્રેજોને પેલાના જમાનામાં જે રાજા જીવન જીવતા એ બાબતને તમારું જીવન છે.
હા હા એટલે જે અમારા ગામમાં પબ્લિક પણ ખુબ છે, પણ અમારા ગામમાં એક પણ એગ્રો નથી એગ્રો ને દુકાન નથી એટલે મારી એવી ઈચ્છા છે કે જો અમારા ગામમાં હું એગરો બનાવુ તો મને ખુબ મોટા પ્રમાણમાં નફો થઈ શકે કારણ કે પબ્લિકને ઘણી દૂર દૂર જવું પડે છે ચાળી પચાસ કિલોમીટર કોઈ પણ નાની વસ્તુ લાવી હોય. તો પણ ચાલીસ કબચા કિલોમીટર દૂર થવું પડે એટલે જો હું એગ્રો પ્લસ હાર્ડવેરની દુ કાન બનાવું તો તમામ વસ્તુ તેમને કલર એગ્રોની વસ્તુ જો દવાઓ બધું મળી રહે તેથી તેમને દૂર પણ ના જવું પડે અને મને પણ ફાયદો થાય ગામના લોકો
હા તો કોઈ વાંધો નહી કે તમારી વાત તો મુ ધ્યાનમાં લઈ અને જે મારી એક ફ્રેન્ચાઈઝ આવેલી છે ત્યાં મુ મંજૂરી લઈ તેમનું લાયસન્ કઢાવીને આપડે કોઈ વાંધો નહી મારા નામે લાયસન્ કાઢાવી દો. આપડે બંને પાર્ટનર થઈને તમારા ગામમાં દુકાન ખોલીએ અને જે ગ્રાહકને વધુ સારળ રીતે સેવા આપણે કરી શકીએ અને જેમ કે ઓછા ભાવમાં અને વ્યાજબી ભાવે આવી જઈએ તો ગ્રાહકે વધારે આવે પ્રોફિટે વધારે થાય.
મારી પણ એવી જ ઈચ્છા છે. કે એગ્રો એક વાર બની જાય. પછી તેને એક વિશાળ મોટે. બર બનાવી. અમારા ગામાં જોકે દુકાનો ઘણી મોટી મોટી છે. ઓકે. તેનું ભાડું લગભગ સાત હજાર રૂપિયા મહિને હોય છે. એટલે જો પેલી. વારે અઘરો બણાય. પછી જો આપણે ધંધો કેવો ચાલે છે તે જોઈએ પછી મોટા પ્રમાણમાં ર બનાવી એક હડવેરની દુકાનો ઘણી અમારા દુકાનમાં એક બીજી પણ દુકાન નથી અમારા ગામમાં એક પાઇપ લાઈન ની છે. ઇલેક્ટ્રોનિકની દુકાન આવે તે પણ નથી જો તમારી ઈચ્છા હોય તો તમે પણ અમારા ગામમાં આવીને ધંધો કરી શકો. કોઈ.
હા કશો વાંધો ને કે તમે અમે એટલું જાણીએ છ કે તમે. સધ અનેને સારા મા. તમે કો અમે એ દુકાનમાં તમારા આપે બંનેનો ભાગ ભરથી યાર. અને જે ભાગ માંથી જે. પ્રોફિટ થાય. એટલું કોઈ વાંધ. ાડું ભરી આપ જે અલગ અલગ વધારે. આપડણે કમાઈ શકીએ. ફિટ ગણને આપડે વધારે સમાન.
હા હા બરોબર છે આપણે એવું જ કરીએ. એક એગ્રોની દુકાન બનાવીએ અને એક બીજી આ જે પાઇપલાઈન ઇલેક્ટ્રોનિકની દુકાન બનાવી જેથી આપણે જો આમાંથી ફાયદો ઘણો કોને થશે ખબર અમારા ગામના લોકોને તો અમારા. ગામ નો વિકાસ પણ થશે આપણો પણ પ્રોફિટ થશે અને ગામના લોકો. જે દૂર દૂર જવાનું ટાળી જશેથી પેટ્રોલ કે સાધનો નો ઉપયોગ ઓછો થશે તેનાથી ફાયદો ઘણો બધો થશે અમારા ગામના લોકોને.
હ કોઈ વાંધો ન આપડે મારી વિવિધ દુકાનો કરવાનો વિચાર છે એ આપડણે એગ્રોય કરીશ અને ઇલેક્ટ્રોનિકની દુકાન બનાવીશું અને મારો વિચાર એ છે કે આપડે તમારા ગામમાં એક ગામડું કહેવામાં આવે છે ત્યાં લોકો બહુ પશુપાલન નું કરતા હશે કરે છે ને.
હા પશુપાલન ન કરીએ છેએ તો કોઈ આપડ પશુ આહાર નું જેમ કે સાગર દુણું છે પછી મકાઈ પાપડી છે જેમ કે વધારે ફેટ આવે વધારે દૂધ કાઢે એવી નોર્મલ આપણે દવા રાખશું અને જારે આપણે પ્રોફિટ થાય આપડ સરારી રીતે આપણી દુકાનને આગળ વધે એ રીતે આપણે ધંધો કરીશું.
ના ના બરો બરોબર. એટલે આપણે પેલા અહીિયાયા દુકાન ખોલીએ પ આપ પૂડમાં એ ઇલેક્ટ્રોનિક પછી આપણે વિચારીશું કે પીડીમાં પણ ઈચ્છા છે મારી પણ બજેટ નથી એટલું એટલે જે રીતે આપણે અહીંયા દુકાનો ખોલીને પ્રોફિટ કરીશું એમ ત્યાં પણ દુકાન ખોલીશું. પછી ધીરે-ધીરે આગળ જવાય ધંધામાં અચાનક તો ધંધામાં આગળ ના જવાય એ તમને પણ ખબર હશે.
હા ના મને તો ખબર જ છે કે કોઈ વાંધો નઈ કે આપડે તમે કેતા હોય તો એમ કરીએ. અને ના તો તમારે જો પ્રોફિટનું હાલ સેટિંગ ન થતું હોય તો કશું વાંધો ની કે બધું મારા બજેટ ઉપ પર કરીએ અને આપ આપડે બંને પાર્ટનર કરીએ એવું તમ મારે કશું ક તમાર પાસે વ્યાજ નઈ જોતું. કશું નઈ જોતું. કે જેમ કે તમારે ધંધામાં પ્રો ફીટ થાય તે પ્રમાણે મને પૈસા પી દેજો. જેમ કે આપડે ત મારા પ પ્રોફિટમાંથી વધેવુ. ધંધો ચાલુ કરીયે તો વધારે ધંધો ચાલુ થાય. વધાર પ્રોફિટ આવનુ ચાલુ થઈ જાય.
હા બરોબર છે. તમારી વાત એકદમ સા જે છે.
હા હા હા, હઅ અમે તો ડિગ્રી તો પ્રાપ્ત તો નઈ કરી. પણ એ અમે મારા માધ્યમથી મુ મ જે ભણવાનો વિષય હતો જે આર સૂ કાશ કરેલું હતું. કોલેજની અંદર અ તે મે પેલું ગ્રેજ્યુએશન મેં પૂરું કર્યું છે. પછી મેં તન બધાની અંદર લાઈનમાં જોડાવા માગ્યો એટલે કે ધંધામાં સારી આવક થાય. ધંધામાં સારું મળે અને મ તો એવું લાગ્યું કે કરીની અંદર જે નોકરી તો કરશું. તો પૈસા આવશે પણ એ નોકરી ની અંદર આપ એકજશ કરી શકી સ, આ ઘર અને ખેતર આ બધું નઈ ચલાવી શકાય,
હા નોકરી તો નોકરી તો ખાલી એક જે આપ ખર્ચો કાઢવાનો સ સાધન કહેવાય નો કે રે આ ધંધો હ એ નોકરીની તુલના થાય જ નહી કારણ એ ધંધો, ધંધો કે કરવા માટે વાર લાગે પણ થોડા દસ પંદર વર્ષ પછી જો તમાર શેર થઈ જાય
હ હ વાત સાચી છે તમારી સેટ થઈ જાય અને મારું મત કેવું એમ છે કે તમારા તમારું બાળપણ ના થોડુંક નબળું છે તમારે સ્વાથિક સિસ્ટમમાં થોડુંક નબળું છે. તો આપડે કઈ વાંધું અને. જેમ કે મારા બજેટ પ્રમાણે આપ તમારા મા. ધંધો સેટ થાય એવું પાર્ટનરશીપ કરીએ. અને તંત્ર ચાલુ.
તમારે ઘણા બધા ધંધા છે એટલે. તમારી પાસે પ્રોફિટ પણ ઘણું થાય તો તમે માની મદદ. જો મદદ કરો તો મારે બે દુકાનો પણ ચાલુ થઈ જાય. આપડણે પાર્ટનર વધ થઈ જઈએ. પ્રોફિટ પણ ચાલુ થઈ જાય એટલે. કશું વાંધો ના આવે હું ધીરે. ધીરે તમને પૈસા આપી દઈશ.
કેવું છે કે હું જે. ીડ તો ભરી નાખું પણ જે હું બધું સંભાળી શકું એ બધું હું સંભાળી નહીં શકું. ત્યાં તમારે દુકાને બેસવું પડશે.
હા તો આ સવાલ ઈ દુકાને બેસવાની ચિંતા મત કરો. દુકાને એક એક દુકાને એગ્રોમાં હું બેસીશ ને ઇલેક્ટ્રોનિક દુકાને એક કારીગર રાખીશ તમે એની ચિંતા છોડી દો તમારે દુકાને બેસવું નહી પડે. એ તો હો છે તમારે ખાલી મને સપોર્ટ કરવાનો છે પૈસા બાબતે.
ધોને અમે તમે સપોર્ટ કરીશું અને સપોર્ટમાં કામ કામ આવશે અમને કામ આપીશું અને જે. ગ્રાહક ની જરૂર પડે અમારે જે દવાની જરૂર પડે અમે તમારે. પકડશું ને જે અમારી દુકાનેવાની. જરૂર પડે એમાં. અલગ ટ્રાન્સફર કરી અને જેમ દવાનું.